હા, મારો અવાજ આવી ગયો, છેને.
હા, હા.
હા, તો કેમ છો.
બસ, આનંદમાં
હા, મજમાં તો આજે આપણે ચિત્રો વિશે વાત કરીએ
હા, હા.
એ એક કલા છે, એમ કે રસપ્રદ અને સર્જનાત્મક વિષય, તરીકે ચિત્રને આપણે લઈ, શકીએ છીએ
ખુબજ સરસ વિષય છે. ચિત્રો જે છે, માણસની કલ્પના અને વિચાર. ન વ્યક્ત કરવા માટેનો સુંદર એવો માર્ગ જે છે, ચિત્ર છે. પછી એવું કહી શકાય કે ચિત્ર જે છે, શબ્દો વગર પણ ઘણું કહી, શકા કહી જતું હોય છે, એટલે કોઈ પણ વ્યક્તિ જે છે, આ ચિત્ર જે બનવ એના વિશે કઈ ન બોલે બોલે નહી, તો પણ ચિત્ર જોવાથી જ આપણને, ખબર પડે કે આ ચિત્ર જે છે, શું કેવા માંગે છે
હા, હા પેલા જેમ, આપડે લેખકો કવિઓ એમ બધા થઈ ગયા, એમાં આપડે ચિત્રમાં એવું છે. કે ચિત્રકાર પણ બની, ગયો. જેમ, કે લિપી બનાવવા વાળા હોય, તો એને પણ આપણે જેમ નામ આપીએ, એમ ચિત્રકાર પણ બની ગયા કે. ચિત્ર પણ એ લોકો એટલા સરસ, સરસ આબેહૂબ આપડે જેમ, કે ઊભા હોય. તો ઊભું અને બેઠા હોય, તો બેઠું એવું ચિત્ર એ લોકો અ એની કાર્ય કારીગરાથી કરી શકતા હોય, છે. એટલે અત્યારે કઈ એવું અશક્ય છે, જ નહી. કે આ વસ્તુ નહી, થાય કારણ કે એના પણ જેમ ટીચરો હોય છે, વિષય વાર એમ, એમ આ કલા માટે ચિત્ર કલા માટે, પણ એને જેમ કે ડ્રોઈંગ વાળા ટીચર જ હોય, છે. અને આ પણ એક વિષય મુખ્ય ગણવામાં આવ્યો છે.
હા, તમારી વાત પણ સાચી છે. એમાં આવું છે, કે ઘણી બધી લાગણીઓ જે છે, ચિત્ર સાથે જોડાયેલી ચિત્રકળા જે છે, એ એક જૂની કલા છે. પણ આ પ્રાચીન સમયમાં લોકો, ગુફાઓની દિવાલ ઉપર છે, પછી ઘણા મંદિરોમાં પછી ઘણા શિલ્પો હતા. એ બધા શું કરતા ચિત્રને બનાવતા હતા, દિવાલ ઉપર એટલે પ્રાચીન પ્રીન સમય થી જ, આ જે કલા જે છે. વિકસેલી છે, માણસોમાં એમ
હા, હા. પેલા માણસ, તો એવી લિપિ આવતી. એવી લિપિ દ્વારા વાત કરતા, તાળ ટપાલ દ્વારા વાત કરતા. અને મંદિર ઉપર ગમે, ત્યાં દિવાલ પર. અને ચિત્ર દ્વારા, એ લોકો આપણને સંદેશવાહક તરીકે પણ. જાણીએ, તો એવું ઉપયોગી જાણે હતું ચિત્રકલા
ચ, કે સમયમાં એ સમયમાં કેવું હતું કે પ્ર પ્રણીઓને જે શિકાર ના દ્રશ્યો જોવા મળતા હતા, લોકો ગુફાઓ પ્રાણીઓના અને જે શિકાર કરતા એમના દ્રશ્યો જે છે એ કોતર હતા, પછી એમાંથી તેમના સમયના જીવન વિશે આપણને માહિતી અત્યારે આપણે મેળવી શકીએ છીએ. કેટલાક લોકોને શું કે કુદરતી દ્રશ્ય દોરવાનું પણ ખૂબ જ ગમતું હતું. કેટલાક લોકોને પ્રાણીઓ, ફૂલો. ઈમારતો ઘણી બધી વસ્તુઓ જે છે પોતપોતાની રીતે દોરવી ગમતી હતી. એટલે ઘણું બધું ચિત્રનું મહત્વ હતું.
હમ હમ ચિત્ર તો જાણે કે કોમ્પ્યુટર છે. અ એમ આમ બધા વિષય જે છે સાયન્સ છે આપડે ગમે તે ગુજરાતી હિન્દી અંગ્રેજી એમ કોમ્પ્ય ચિત્રકલા પણ આપણો એક સબ્જેક્ટ બની જતો હતો, કે એનું પણ એક આપડે, આઠ તાસ માં એનો પણ એક તાસ આવતો. કે જે આપડે બહુ જ ખુશી થતા ત્યારે ચિત્ર જે નાનું હાથી ગાય ઘોડા કે રંગોળી નાની નાની બનાવતા ત્યારે તો એટલો આનંદ આવતો જોકે અત્યારે એ આનંદ લૂંટાઈ ગયો છે કારણ કે, મોબાઈલમાં સર્ચ કરતાની સાથે કે કેટલા ચિત્ર આવી જતા હોય છે અને એમાંથી બાળકો બનાવી શકતા હોય છે.
હા એ વાત પણ સાચી છે ચિત્રો જે છે એમાં રંગનું પણ ઘણું એવું મહત્ત્વ સારું હોય છે, કેમકે રંગ જ જે છે ચિત્રણને જીવંત અને આકર્ષક બનાવતું હોય છે, અલગ અલગ રંગો અલગ અલગ લાગણીઓ દર્શાવે હોય, જેમ કે લીલો રંગ જે છે એ કુદરતનું પ્રતિક છે આપણે જો કુદરતી દ્રશ્યમાં લીલો રંગ કે ક્યાંય પૂર્યો હોય તો એ કુદરતી દ્રશ્ય આપણને આપને ખબર પડી જાય કે આ કુદરતને બતાવવા માટે, બતાવેલું છે લીલો રમ, પછી પછી વાદળી રંગ જે છે એ શાંતિના માટે અને આકાશની યાદ અપાવે છે. એટલે જ્યાં પણ આપડ વાદળી કલર હોય તો આપણને તરત એમ થાય કે હા આ વાદળ વાદળ દોરેલું છે એટલે એ એના માટે પ્રખ્યાત છે, પછી બીજો રંગ જે આવે છે પીળો રંગ આવે છે કે જે આપણને ઉત્સાહ અને ખુશી દર્શાવે છે. આમ અલગ અલગ રંગો માટે જે છે અલગ અલગ કલર જે છે ખુબ જ ખૂબ જ મહત્ત્વના બને.
હા હા, આપડે આમ જોઈએ તો પ્રાણીઓમાં જે આપણે ચિત્ર પ્રાણીઓનું જેમ કે ગાય છે બળદ છે ઓક્સ એટલે એ બધાના જે આપણે ચિત્ર પેલા દોડત, બાળપણથી એક થી પાંચમા. તું આપણને એવો ખ્યાલ આવતો કે એની ઉપર કલર પૂટતા તો ત્યારે એવું જ નાખતું કે આ બેહો જાણે કે અહં જ છે, એવા એ કલર પૂરીને જીવંત ચિત્ર તૈયાર થતા હતા.
અને વિદ્યાર્થીઓ જે છે સર્જનાત્મકતાની વધારવામાં મદદરૂપ થતી. ચિત્ર દોરવાથી, આપણું ધ્યાન અને એકાગ્રતા પણ વધારે વધે છે એટલે ચિત્ર દોરવા જે છે એ ખૂબ જ જરૂરી બની ગયા છે. કે મનને શાંતિ મળે છે ચિત્ર દોરવાથી ઘણા લોકોને ચિત્રકળાનો શોખ ખૂબ સારો હોય છે, તો એ આખો દિવસ જે છે પોતાના સ્કેચ દોરતા હોય છે. પછી એને એમાંથી ખુશી મળતી હોય છે. બધા લોક કોના શોખ હોય પોતપોતાની રીતે અલગ અલગ હોય છે તો બધા લોકો પોતપોતાના શોખ પૂરા કરવા માટે અલગ અલગ વસ્તુઓનો સહારો લેતા હોય છે એમ.
હા અત્યારે તો તમે જુઓ તો ચિત્ર એટલા આબેહૂબ થઈ ગયા છે કે જાણો કે મહેંદી આપણેે મહેંદી ના ક્લાસ કરીએ કે પછી કરેલા હોય તો આપડે જે મેરેજ થતા હોય તો હાર પહેરાવા વાળું કે વરમાળા વાળું અને લાડો લાડી એટલે કે જે કન્યા અને વરાજા ના પણ ચિત્ર આ બે બ આપડી નજરે દેખાતા હોય છે, પછી એવી વિધિ હોય છે કે એને ખોડો ભરામણ વિધી હોય છે. ત્યારે પણ એવા ચિત્ર દર્શાવે છે કે મહેંદીમાં બંને હાથમાં કે એવી રીતની બધી વિધિ ચાલુ હોય છે અને આપણને તરત ખ્યાલ આવી જાય કે આ કઈ વિધિ થવાની છે. સગાઈ ની વિધિ હોય છે તો વીટી પેરામણી ની વિધિ હોય છે. એવી રીતના બધી જ વિધિ હોય આ બહુ આપણને દેખાય એવા ચિત્ર મેંદીમાં ઘણા લોકો કરી રહ્યા હોય છે.
હા તમારી વાત પણ સાચી છે. ઘણા લોકો ચિત્રકળાને એક શોખ માનતા હોય છે અને ફુરસાદ સાદ ના સમયમાં જે છે ચિત્ર દોરવું હોય એ આનંદદાયક બની જતું હોય આજકાલ ડિજિટલ આર્ટ પણ લોકપ્રિય બનતું ગ ગયું છે કે જેમ કે કોમ્પ્યુટર અને ટેબ્લેટ દ્વારા સુંદર ચિત્રો બધા બાળકો જે છે બનાવતા હોય છે કે જેને અત્યારે પેન્સિલ સ્કેચ કે એની કોઈ જરૂર પડતી નથી. કા ગળ લોકો જે છે અત્યારના જે બાળકો એ કોમ્પ્યુટરમાં ખૂબ સારું એવું ચિત્ર જે છે બનાવતા હોય છે. એટલા માટે બે બંને જરૂરી છે. પેન્સિલ સ્કેચ પણ જરૂરી છે અને કમ્પ્યુટરના બનાવેલા આર્ટો પણ ખૂબ જ જરૂરી બના કેવા છે.
હ અત્યારે તો કોમ્પ્યુટરમાં જે બનાવે છે ટેબલેટ એમાં પણ આબેેહુબ ચિત્ર બની શકતા હોય છે. કોમ્પ્યુટરમાં જેમ બને છે તેમ એમાં પણ બની શકતા હોય છે. એટલે અત્યારે તો કલ્પના પણ કરવી અશક્ય છે. કે આવા આ બધું કેમ બનતું હશે આપણને એવો જ વિચાર આવતો હોય છે પણ ત્યારે આપડે જયારે ઉભા હોય તો પણ ઘણા કલાકારો ચિત્રકારો એવા છે કે આબેહુબ આપડું ચિત્ર ખડું કરી દેત તા હોય છે.
હા તમારી વાત એકદમ સાચી છે અને ચિત્રો દ્વારા આપડ ને ઘ આપી શકાય છે. જેમકે પર્યાવરણ સુરક્ષા, પાણી બચાવો, બેટી બચાવો એવા ઘણા બધા ચીત્ર જે છે રસ્તાઓમાં બંને બાજુ જે છે લગ આવ્યા હોય છે. જેના કારણે આપણે જે છે એ ચિત્રમાંથી પણ ઘણા બધા એવા સંદેશા જે છે એ લઈ શક્યા છીએ એમ.
હા હા. એવું છે તો આપડે ઘણી વગર સિટીમાં જતા હોઈએ છેએ ત્યારે પ્રાણી સંગ્રહાલય આવે કે કોઈ પણ એવી વ્યવસ્થા આવે કે ખેતીવાડી ને લગતી જે એની હોય છે. એ આવે તો એમાં પણ એવું જ હોય છે કે એના ચિત્ર આબેહબ દેખાય એટલે આપને ખ્યાલ આવ આવી જાય કે અહિયાં અહીંયા છે. એવા અત્યારે ચિત્ર જીવંત ચિત્ર બનાવવામાં આવ્યા હોય છે કે વૃક્ષો ઓ ખેતીવાડી ના બિયારણો જ્યાં મળતા હોય ત્યાં વૃક્ષો અને એની ઉપર જે ફળ લાગેલા હોય છે જે પાક લાગેલો હોય છે એવા આ બેહુક ચિત્ર તૈયાર કરવામાં આવ્યા હોય છે.
એ વાત પણ સાચી છે. ચિત્ર પ્રદર્શન વિશે તમારું શું માનવું છે? કે ચિત્ર પ્રદર્શન જે છે એ થવું જોઈએ ઘણા લોકો પેઇન્ટિંગ જોતા હોય છે તો એ બધા જે ચિત્ર પ્રદર્શન કરે ત્યાં એનું જે પોતા આર્ટ છે એને રજૂ કરતા હોય છે અને ઘણા લોકોને શું હોય કે એ બધી વસ્તુ પેઇન્ટિંગ ને એવું બધું ખરીદવાનો શોખ હોય છે. તો એ લોકો જે છે એ ચિત્ર પ્રદર્શન થાય ત્યારે એ લોકો એમાંથી ખરીદતા હોય
હા, હા. ઘણા બધાની રુચિ સરખી નથી હોતી ઘણાની રુચિ એમાં પણ હોય છે અને તે લોકો તેની રુચિ પ્રમાણે બધી કલા કૃતિ ખરીદતા હોય છે, અને તેમનો મોજ શોખ તે પૂરો કરતા હોય છે.
અને કેટલાક લોકો જે છે વિવિધ પ્રકારની ચિત્ર કળા જોઈ શકે છે. કેમ કે નવી શૈલીઓ વિશે પણ શીખી શકે છે અહ તો આજે આપ પડે ઘણી બધી ચિત્ર વિશે વાત કરી, તો આભાર તમારો.
હા, ભાગ ફરી મળીશું નવા ટોપિક સાથે.